હા, હેલો હું આવે છે મને તમારો અવાજ
હા તો આજે છે ને આપણે એક ખૂબ ખૂબ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જે છે કે યુરોપ ખંડ છે ને એમાં કેટલા વિવિધ દેશો છે અને એના કેવા કેવા ખોરાક છે એના પર.
હા જે યુરોપ છે એનો ખોરાક ઘણો વિવિધ છે ત્યાંના હવામાન ખેતી પદ્ધતિ અને ઈતિહાસના કારણે દરેક દેશમાં અલગ પ્રકારની વાનગીઓ વિકસિત થાય છે.
હા અને સૌથી પહેલા આપડે જોઈએ ને યુરોપ ની વાત થાય ને ખંડની તો ઈ ટલી યાદ આવે કે ઈટલી વિશે વાત કરીએ તો છે ને ઈટલી ના પીઝા અને પાસ્તા એ છે ને આખા વિશ્વભરમાં એની ઓળખ છે.
હમ્મ. બિલકુલ ઈટલીમાં જે પીઝા ના પણ ઘણા પ્રકારો જોવા મળે છે. ત્યાં પાસ્તા પણ વિવિધ આકાર અને સોસ સાથે બનાવામાં આવતા હોય છે.
હા બિલકુલ ઈટલીમાં તો છે ને ઓલિવ ઓઇલનો ઉપયોગ પણ ઘણો થાય છે અને ટામેટા ચીઝ અને હબ્સ પણ આમ મુખ્ય સામગ્રી આમ તરીકે વપરાય છે એમાં.
હા જે ઈ-ઈટલી છે એનું ભોજનમાં તાજા શાકભાજી અને સરળ પણ પોષક સામગ્રી ના મહત્વ આપવામાં આવે છે.
હા અને ફ્રાન્સ વિશે વાત કરીએ તો ફ્રાન્સનો ખોરાક છે ને તેની કલાત્મક રજૂઆત માટે બહુ પ્રસિદ્ધ છે.
હ ફ્રાન્સમાં બ્રેડ ચીઝ અને વિવિધ પેસ્ટ્રીસ ઘણા લોકપ્રિય છે. ક્રોસાન પણ એક જાણીત
હા ફ્રેન્ચ ખોજ જોન માં છે ને સોસ બનાવવાની પદ્ધતિ પણ આમ ખુબ વિકસિત માનવામાં આવે છે.
ધીમે ધીમે અને વ્યવસ્થિત રીતે મનાવાની આ પરંપરા પણ જોવાવા મળે છે.
હા અને જર્મની તરફ આગળ વધએ તો
અહ જર્મનીમાં બ્રેડના અને પ્રકારો જોવા મળે છે. ત્યાં બટ ટાટા પણ ખુબ જ વપરાય છે.
હા જર્મનીમાં તો સોસેજ ના વિવિધ પ્રકારો પણ લોકપ્રિય છે ને?
હા અને કેટલા જ પ્રદેશોમાં કેબેજ અને શાકભાજી આધારિત વાનગીઓ પણ બનાવવામાં આવે છે.
હા અને સ્પેન વિશે શું?
અહ સ્પેનની એક પ્રસિદ્ધ વાનગી પાલયે છે એ ચોખા આધારિત વાનગી છે.
હા સ્પેનમાં પણ ઓલિવ ઓઈલનો પણ આ વિશાળ ઉપયોગ જોવા મળે આપણને.
હા અને તપાસ નામની નાની નાની વાનગીઓ પણ ઘણી પ્રસિદ્ધ છે.
હા અને ગ્રીસમાં જોઈએ તો શું મળે? હાઆ. ત્યાં ઓલિવ ઓઇલ શાકભાજી અને ચીઝનો ઘણો ઉપયોગ થાય છે.
હા જે આપડે ગ્રીક સલાડ છે એના પણ ઘણી જાણીતી વાનગી છે.
હા અને યુકે વિશે શું જાણો તમે?
અહ યુકેમાં તો આપણે ફીશ છે, એમાં એમાં એના ફિશન ચિપ્સ ઘણી પ્રસિદ્ધ વાનગી માનવામાં આવે છે.
હા અને ત્યાં બ્રેકફાસ્ટમાં પણ વિવિધ પ્રકારના આમ પદાર્થ સામેલ હોય છે ને?
હ અને ટી સાથે લેવાતા સ્નેક્સ પણ ત્યાંની સંસ્ કૃતિનો એક ભાગ છે.
તો છેજને નેધરલેન્ડસમાં જોઈએ તો?
નેધરલેન્ડમાં છે ને ડેરી પ્રોડક્ટ નું મહત્વ ઘણું હોય છે.
હા ચીઝ ત્યાંની સૌથી ઓળખતી આમ વસ્તુમાંથી એ છે.
હા ને બટાટ ધ કેટલી જવાનગી માં પણ ત્યાં લોકપ્રિય છે.
હા અને બેલ્જિયમ વૉફેલ્સ
અ બેલ્જિયમ છે ને એ તેના વોફલ્સ માટે ઘણું જાણીતું છે. એના જોડે જોડે જે. ચોકલેટ છે, એ પણ બેલ્જીિયમની એક વિશેષ ઓળખ બની રહે છે.
હા બિલકુલ બિલકુલ બેલ્જિયમની ચોકલેટ તો દુનિયાભરમાં બહુ જ પ્રસિદ્ધ છે, મેં પણ સાંભળ્યું છે.
હા, તો આના પછી હવે આપણે સ્વઝરલેન્ડ વિશે વાત કરીએ.
છે, ને ચીઝ અને ડેરી નો ઉત્પાદન ન મહત્વ ઘણું છે.
હા જે ફોડે નામની વાનગી છે એ પણ ઘણી પ્રસિદ્ધ છે એ જગ્યાની.
હા અને ચોકલેટ ઉદ્યોગ પણ સ્વઝરલેન્ડ ની એક મહત્વપૂર્ણ ઓળખ છે.
હા તો આના પછી આપણે નોર્વે અને સ્વીડન જેવા નોર્ડિક દેશોની વાત કરીએ.
હા આ દેશોમાં તો થોડી આમ અભાવના કારણે ખોરાકની પદ્ધતિઓ પણ અલગ છે.
હા, ત્યાં ઘણી ઠંડી હોતી હોય છે અને આપણે જોઈએ તો ત્યાં સી ફૂડનું મહત્ત્વ ઘણું જોવા મળતું હોય છે.
હા અને પ્રિઝર્વડ ફૂડસ પણ આમ પરંપરાગત રીતે ત્યાં વપરાતા હોય છે.
હ, ફિનલેન્ડમાં પણ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ મહત્વપૂર્ણ છે.
હા એ તો છે જ.
હ આપણે જે જંગલ છે, એમાંથી માલ્ટાબેરીસ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદો પણ ભોજનમાં સામેલ કરવામાં આવતા હોય છે.
હમ યુરોપના ઘણા દેશોમાં ભ્રેડ એક સમય આમ ભોજન વસ્તુ છે, સામાન્ય ભોજનની વસ્તુ છે.
હા, પણ દરેક દેશની બ્રેડની રીત અને જેનો સ્વાદ હોય છે. એકબીજાથી અલગ હોતો હોય છે.
હા, ચીસ પણ યુરોપના ઘણા દેશોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હા આપણે જે ફ્રાન્સ જોઈએ સ્વઝરલેન્ડ છે, નેધરલેન્ડ છે અને ઈટલી છે, એ બધામાં વિવિધ ચીઝ જોવાવામાં મળતી હોય છે.
હા, ખોરાક અને સંસ્કૃતિ વચ્ચે ઘણો નજીકનોમ સંબંધ મળે જોવા એનાથી.
હા, બિલકુલ ખોરાક દ્વારા કોઈ પણ દેશની પરંપરા અને એનો જે ઇતિહાસ છે, એ વિશે આપણેે જાણી શકીએ છીએ.
હા યુરોપમાં સ્થાનિક ખેતીનો પણ ખોરાક પર બહુ મોટો પ્રભાવ છે.
હા, આપણેે જ્યાં ઓલિવ નું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં આપડે ઓલિવ ઓઈલ ન ઉપયોગ વધુ જોવા જોઈ શકીએ.
હા એ તો છે જ ને અને અને ડેરી ઉત્પાદન વધુ હોય ત્યાં ચીજ અને ડેરી ન વસ્તુ વધુ જોવા મળે.
હ, આ રીતે આપડે જે પ્રાકૃત પરિસ્થિતિઓ છે. એ પણ બોજારને કાર આપતું હોય છે.
હા અને વાનગીઓ ઘણી વાર પરંપરાગત રેસીપી આધારિત હોય છે.
હા આ આધુનિક સમયમાં પણ જે પરંપરાગત વાનગીઓ છે, એનું મહત્વ તો તો આપણને જોવા મળે અચ્છા.
હા બિલકુલ ઘણી જગ્યાઓ એ તો બહ પરંપરાગત અને આધુનિક ભોજન ભરને સાથે જોવા મળે.
હા જ ક આપણેે યુરોપ ન જે ખોરાક છે, એના વિશે વાત કરતા સમય છે, કે એ એક
હા દરેક દેશની આમ અલગ અલગ ઓળખ તેના ખોરાક દ્વારા જ પ્રકારતા હોય છે ને
હા આપડે જે દરેક દેશ છે એમાં લોકો રોજ શું ખાય છે તે પણ એક રસપ્રદ વિષય છે કારણ કે જે રોજનું ભોજન છે અને ખાસ પ્રસંગો છે એનું ભોજન હોય એ બધું અલગ અલગ હોતું હોય છે
હા એ તો છે જ ને અને આપણે યુરોપનો ખોરાક વિશે તો વાત ચાલુ છે જ પણ આપણે વિવિધ દેશોની આમ રોજિંદા ભોજન પદ્ધતિ વિશે બી શું જાણો તમે
આપણે આ જે આપણે એશિયામાં જોઈએ તો એમાં પણ બહુ ખૂબ અલગ અલગ અ લો જગ્યાઓ હોય છે જેમની બધી બધની અલગ અલગ વાનગીઓ હોય છે જે આપડણે જોવા જઈએ તો જે યુરોપ ખંડ છે એનાથી સાવ અલગ જ હોત તો હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે અને દરેક દેશમાં લોકો રોજ શો ખાય છે તે પણ બહુ રસપ્રદ વિષય છે કારણ કે રોજનું ભોજન અને ખાસ પ્રસંગોનું ભોજન બહુ અલગ હોય ને
હા આપણેે જે એના જોડે જોડે આપણે જે સવારે ખાઈએ અને કા તો આપણે આપણે બપોરે ખાઈએ એના ખામાં પણ ખૂબ અંતર હોતો હોય છે
હા બરાબર છે તમારી વાત કે બપોરનું ભોજન કેટલાક સ્થળો આમ મુખ્ય ભોજન તરીકે ગણે એમ
હ જે આપણું બપોરનું પૂજન હોય આપણને આખા દિવસની શક્તિ આપવા માટે ખુબ જ જરૂરી હોત
હા બિલકુલ અને આપણે જોઈએ તો ઈટલીમાં છે ને સવાર લોકો હલકું ભોજન લેવાનું પસંદ કરે અને કેટલાક પ્રદેશોમાં તો બ્રેડ કોફી અને પેસ્ટ્રી નો સમાવેશ થાય
હા અને ઇટલીમાં તો બપોરે મેં જોયું અમે સાંભળ્યું છે ત્યા સુધી તેમાં પાસ છે શાકભાજી છે અને એવી અન્ય વાનગીઓ બની બનતી હોય છે
થી લઈને સાંજ સુધી ભોજનની વ્યવસ્થિત રીતે લેવાની પરંપરા જોવા મળે છે
હ બિલકુલ ત્યાં જે ભ્રેડ છે એ ઘણીવાર રોજના ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ બને છે
હા જર્મનીમાં પણ અનેક પ્રકારની ભીડ જોવા મળે કેટલાક ભીડ તો ઘઉં માંથી બને છે અને કેટલાક અન્ય છે અને અનાજમાંથી પણ તૈયાર થાય છે
હમ બ્રેડ સાથે આપડ જે ચીઝ હોય મખન હોય અથવા કે અન્ય જે પદાર્થો હોય એ પણ લેવામાં આવે છે
હા સ્પેનના દરિયા કિનારે વિસ્તારોમાં સી ફૂડ આધારિત ભોજન પણ મહત્વપૂર્ણ છે
હા આપડણે ગ્રીસ નું જોઈએ તો ગ્રીસમાં જે મેડિટેરિયન ભોજન છે એ પદ્ધતિની ઘણી ચર્ચા થાય છે
હા એ તો છે જ તમારી વાત બિલકુલ સાચી છે
હ આ પદ્ધતિ છે એમાં ઓલિવ ઓલ શાકભાજી અનાજ અને ઈ છે એ ઉત્પાદનોનો સમાવેશ થાય છે
હા મેં પણ એવું ઘણી વાર સાંભળ્યું છે
હ ને આના જોડે જોડે બસ જગ્યાને જગ્યાનો ફેર નહીં હોતો પણ આપણે જે અ અલગ અલગ ઋતુઓ જેમ બદલાતી હોય એ પ્રમાણ પણ ત્યાંનું ખાવાનું બદલાતું
હા ઋતુ અનુસાર જેવું શિયાળો આવે. તો ગરમ ખાવાનું ખાઈએ ઉનાળો આવે તે પ્રમાણ એટલે એવી રીતે ખોરાક લે અને ખોરાક પડતો એટલી વાતો થાય ને.
હા.
આના પર તો આપણેે અઢળક વાતો કરી શકીએ. છે પણ મને તમાર જોડે વાત કરવામાં ખુબ આનંદ આયો.
મને ભી ખુબ આનંદ આયો.
ચોક્કસ મળીએ.
મળીયે.